હલો બોલો બોલો જી.
શું કરો? બસ મજામાં.
હા અ અમે એમજ આમાં જ હોટલી
નિદ્રા એટલે નિદ્રા નિદ્રા હમમ અમે દાળ ભાત બનાયવા છે.
હા અ કારણ કે તમારા બાળકોને, તમારા હસબેન્ડ ને બધાય
હા હા અમારે બધા યે ખાઈ લે દાળ ભાત.
તો સારું કેવાય કેમ બનાવો દાળ કેમ બનાવો?
દાળ ને દાળ પેલા બાફી નાખવાની પછી એમાં ટમેટું ને મરચું ને એમાં છે ને તુવેરની દાળ હોય.
હા.
તમે શું બનાવ્યુ?
અમે તો એક ટમેટાનું શાક બને છે એક ટમેટું ખાલી.
એક ટમેટું જ એક ટમેટામાં એટલા બધા જમી લો તમે. કેટલા છે તમારે છોકરા?
છોકરા તો એક છે.
બસ એક જ છે.
એક છે અમારે હમમ એક છે એક એના પપ્પા છે.
છે એવું છે. સરસ હા. હા.
કેરી ખાશે ને થોડુંક સાક ખાશે બસ.
અત્યારે કેરી ખવાય વરસાદ ને એમાં ઈરું હોય.
અમારે તો વરસાદ નથી પણ ઓલી છે કઠણ આવે ને સેજ કડક હોય. સરસ આવે છે ઈને ભાવે છે.
થે અમારે તો અહિયાં ધોધમાર વરસાદ પડે છે.
હમમ તો તો સારી વાત કેવાય તો.
તો તો બાર યે નીથ નીકળાતું અમારે.
હોવ એ તો જમીને ખેતર હોય કે નય ખેતીવાડી હોય ત્યાં?
હા ના હોય તો ખરી એમ તો તો જ બધું આવ આવતું હોય ને પણ રસ્તા બો ખરાબ છે અમારે સાકભાજી અમારે કાઈ નથી મળતું ગુવાર ને એવું કાઈ નથી મળતું.
ભીંડો મળે, ખબર નઈ ઓલું કઈક બીજું જ કેવાતું એ સેવું ખાય નામ એ નથી આવડતું આપડે ગુજરાત તીમાં હા, પરવલ ને એવું આવે. કદ્દુ ને પરવલ ને. રાજમાના હા પરવલને અવું. બંધુ ખાઈશ. તો આપડે નથી ખાધું તેલ એને. ગુજરાત જેવું તો નઈ જ મળે. તેલ એ નથી મળતું ગુજરાત જેવું અહિયા, ખબર નહ બીજું બીજું જ મળે તેલ, આવે તેલમાં
હમ્મ, એમાં સનફ્લાવર નું હોય કે નીપ
સરસો નું હોય ને બીજું કઈક હોય ને. નામ ખબર નઈ હોય, હવે અમે તો ડબ્બો ઉંપાડી લીધું એમને ખાઈ
હા હા. આવ્યો ભાઈ અમને અમારે તોપયો સિંગ તેલ ને કપાસિયા
સિંગતેલ તો અમે સિંગતેલ ખાતા તો અહીં સિંગ તેલ ની બોટલ લીધી હતી એમાં તો સિંગ તેલ ની સ્મેલ જ નથી આવતી. સુુંગન આવતી જ નથી એમાં. ડુપ્લિકેટ હોય કે શું હોય. ઓનલાઈન એ નથી એમાં, ડિલવરી આવતી બંધ છે ઓનલાઈન ડીલવરી જ
હમ્મ‌.
બસ ખાલી આજ જ આવે ઓનલાઈન ફ્લિપ કાર્ડ, એમેઝન એજ આવે છે, બીજું કઈ નથી આવતું.
હમ્મ. શું કરે તમારા બાળતો બાળકો સ્કૂલેથી આવી ગયા છે?
હોમવર્ક કરે છે જો અત્યારે
હોમવર્ક કરે તો તો બો હોશિયાર લાગે આવતા વેત હોમવર્ક કરસ
એને આજે એની ટીચરે વેરી ગુડ કીધું છે, ટીચર એને દીકરો કર્યો બોવ મજા આયવી આજે તો આજેતો હસતો હસતો આવ્યો છે ને આમ હરખમાં છે આજે તો
ઓહો તોતો આજે બધું કાલનું હોમવર્ક કરી નાખશે ભેગું જ
હોવ. આતો એને બીજી એબીસીડી આવડી ગઈ પેલી પુરી થઈ ગઈ બીજી આવડી ગઈ બીજી
ઓહો તોતો તમારે બાળકો બોવ હોશિયાર છે.
હાહો આજે એના ટીચરે કીધું છેને કે તમારે આને તરત કેચઅપ કરીલે એમ. હા ઠીક છે એકજ વારી તો માર્કશીટ થોડું થોડું તે આમ લાઈનિંગ કરી લ્યેને આમ કરવો કરવાનું તો એ કરે સરસ રીતે
ઠીક છે, હા. હા.
તો સારું મને એવું લાગ્યું તું કે મહિનો દિવસમાં એટલું આવડે એટલું બોવ કેવાય.
બોવ છે, મારો છોકરો બઉુ હોશિયાર છે.
સારું આગળ જાતા આવો ને આવો રેય તો સારું ભગવાનની દયાથી.
અત્યારથી છેતો પછી આગળ જતા તો સારું જ રેય, અત્યારથી ઢ હોય તો પછી આગળ જતા ઢ જ રીએ.
હા હા એ વાત સાચી તમારી. તમારા બાળકો શું કેય કેવાક છે અત્યારે?
અમારે બાળકો સરસ છે હો, અમારે બાળકોને ઇંગ્લિશ વધારે આવડે છે હિન્દીમાં થોડોક પ્રોબ્લેમ છે. તો હવે હિન્દી એમતો કેચઅપ કરી લીધું છે. ના ગુજરાતીતો આવડતું જ નથી. મારા બાળકોને, ગુજરાતી તો લગ નથી આવડતું ખાલી બોલતા જ આવડે છે.
તો આપડે ગુજરાતી ક્યાંક લુપ્ત થઈ જાય નય ધીમે ધીમે. પ્રાદેશિક પડ ન કરો.
પાર્લર જાતા શીખી લેશે એની રીતે હવે. અત્યારે હિન્દી ને ઇંગ્લિશ બધે આવે હે અત્યારે તો અહિયાં. હિન્દીમાય આવડી ગયું છે બધું. ઈંગ્લિશમાં તો આવડે જ છે એને પેલેથી, બધું વાંચી લ્યે અત્યારે આખું. ઇંગ્લિશ, એટલા બધા હોશિયાર થઇ ગયા છે અમારે
સારું કેવાય કેટલામુ બીજું ભણેને?
પેલું.
પેલું જ.
હમ. હવે નાના છોકરાનું શું થાય અમારે, નાનો છોકરો બવ વાયડો છે અમારો.
ઓ વગરે
હવે શું કરે આગળ જાતા નાનો છોકરો બધાને મારી લે છે. ક્રિશુને હમણાં મારી લીધુંતું માથામાં દળા કરી નાયખા. છોકરાવે અમારા.
અરે એમાંથી કે રાભ અમારે આને ખામ મારી દે છે
હ
ઈ અમારે તો માર ખાઈને, અમારે તો ઈ બહુના માર ખાઈ ને આવે એમ છે.
અમારે નાનો મોટો છોકરો માર ખાઈને આવે પણ નાનો ન ખાઈને આવે.
હમ. તમારે મત છા. અમારે અમારો મોટો છે ને ઈ કોકને મારીને આવે એમ. પણ આ મારે આ માર ખાઈને આવેવે ધીમે ધી નાને મારે એવો જ બનાવો છે.
બનાવો છે સ્ટ્રોંગ બનાવો છે અમારે.
ગુંડો બનાવો સરસ.
સ્ટ્રોંગ બનાવીએ તો હાલે એમ છે. અત્યારે અત્યારે સ્ટ્રોગ બનાવીએ તો જ હાલે એમ છે.
હા.
નહીતો કાંઈનો હાલે.
હ. હ.
તમારા હસબન આવી ગયા જમવા માટે?
આવું એ તો આં જ છે, ક્યાંય નહિ ગિયા આજે તો. સવારે ગતા તત આવતા રિયા.
હ. અચ્છા એવું છે. ત સરસ લે. તો તો ઘરે ને ઘરે અવે બસ જો ઘરે ને ઘરે જ છીએ બેન અમેઇ.
રસોઈ પાણી કરી, જમી કરી ને વાડીએ જાઉ પસી. ના ના.
શરદી વાળી છે.
થે હું વાયગુતે તમ તમ હા હા. સારીડ્યો શું?
નાવરાથવા ઓલી ચીકુ ની પણ માંડવી હોય ને એને નવરા કહેવાય હા. હા મારી સાસુને કેજો આપશે તમને.
ઠીક હા થોડીક રાખજો બેન ફોલેલી આપજો પણ ફોલવા વાળું કોઈ નથી અમારે.
ઓય હા ને ફોલેલી ના હોય તો અમારે સાસુ નેઈ ટાઈમ ના હોય અમે ખેતર માં કામ કરતા હોય ને
ને અમારા છોકરા ભણતા હોય તેજો એટલે
ઓહો તો બેન અમારે ફોલવાની તો છે.
તો અ મારે જગ્યા ગામડા નું હું વાંધો આવે તો તમે આવજો ને ફોલાવી દેશું કાક
હા પણ ફોલવાની એટલે જ ને ફોલેલી હોય તો વાંધો ને ફોલવાની તમારે બેન કાઈસ છે.
હા હા. તયાળસ છે કે કઈ છે તમારે.
કાઈ સે બેન આળસ એ નથી અમારે. કાઈ સ થાય બેન કોણ ખોલે મારા છોકરા બેન હાચવા તા કે પછી અમારે માંડવીએ ફોલવીએ.
એવી વાત કા છે
કોક ફોલેલી આપે ને તો વાંધો ના આવે.
હા
તો થોડુંક તમારે સાસુ ને કેજો ફોલીને આપે. હમ હમ હમજાવી દેજો થોડુંક તમે.
હા હા ઈ લોકો એમ કેય ત્યાં ટાઈમ ન હોય તો તો બધું કરી દે. ટાઈમ હોવો તો તમને ખોલીને બેઈ ને હા. એના મૂડ ઉપર આધર હોય હા.
થે
નય તો જો અમને નો ફોલી દેય. અમને ફોલી નો દેય એવું બોય
તમારે કઈ થાતું હોય તો તમે તમાર સાસુ ને કેજો.
બેન અમાર કોઈ નઈ. અમાર તો બેન જમીન જ નથી.
એવું છે હો તમે એમને એમને કરીબ છો ક, નથી વાંધ આવતો.
ગરીબ છીએ થોડાક હોય.
ઓય તો કે ભાઈ હ નહી તો અમે દસ એમ તો અમારે તો ઘણું થાય છે.
હોય તો થોડુંક દેજો.
હા અમારે તેમ તો ભગવાન ની દયા છે. એટલે બધા કામ ના એવા છે એમ.
હ હમ કેવું છે એમ.
હા, તો તો તમારે કઈ વાહન છે, કે નહી સાધનમાં કઈ છે?
ના રે ના કોઈ નથી બેન અમારે તો તએક પાઠું છે.
ઓહ. સારું વાલો તો મારો છોકરો આવી ગયો હોય એને ખવડી દો.